ઓફ
અલ્
હચ
હાલ
એક હલો-
હા હું કરે - હાલો
હલો બાર જની પણ-
બહાર નીકળને અવાજ તો નથી આવતો હાવ-
કાળી આવીએ કાળી વાત કરે- કાળી ના પૂજા-
હા-
હલો-
હા હું -
કઈ નહી જો રસોઈ બનાવ ત્યારે કરું તમે શું કરા-
અમે રસોઈ બનાવીયા-
તો હું બને રસોઈમાં
રસોઈમાં બટેટા નું શાક ને રોટલા ને
એવું છે એમને ત્યા કોણ કામ કરતા હતા.
હા બપોર ઉધી પાર્લર માં જા ને પાર્લર માંથી આવી ને રસોઈ બનાવી. નનેદવા જાય બપ રુધિ-
હા ત્યાં ક્યાવ- એમને કેતી હું કામ કરવા ગયાતા તમે.
સોયાબીન સોયાબીન્યા
ત્યા કેવું છે એમ સોયાબીન નીંદ નિંદાઈ પણ આવાના વરસાદ ના
કડીક ઘડીક જાય ઘરમાં છેથી.
જે કેવું છે ઘરના છે એમને વા.
હમ વાળિય ઘડી ઘડી ના દાળિયે જાત ત કડીક કડીક નેચ દે ઘરના વાળલા માં ને બપોરે એ જમીને પાર્લર નું કામ શીખવા જાય ત્રણ વાગ્યા.
કે બ્યૂટી પાલર માં હું શીખે તમે.
હાઈ બરો ને એવું બધું શીખાયે.
અ કઈ રાવડી ગયા તમને.
હા થોડો થોડો ફાવી ગયો હવે.
ફેેશિયલ ને એક સ્નેવ
એવું બધું હજી થોડુંક આમ અનુભવ થઈ ગયો હવે.
છે કેવું.
હા બપરધ નાસિક -વીએ અને બપોર ના પાસા જએ ને એવું બધું કરીએ.
હમ ે કે એવું છે એમને અમે જોઈએ એવું જ ઘરે ઘડી પારલર માં જાય ઘડી ખંસા ઉપર બેઠી. નસીવીના હમ. ક
હા અમે એ મસ્ત કરીએ.
એટલે મનેને ઘરે કામ ઘરનું હોય એ કર્યા પછી રસોઈ બનાવ્યા. સ બ ના ત કાલ ફોન કર જ પુરી થાય.
હા એ તો એમ જ હોય ને અમે પણ હવાર માંડી જાઈએ ઘર કામ કરીએ ત બપોર નું પાલન નું કામ આવે ત ઈ પછી શીખવા જઈએ. પાંચ વાગ્યા સુધી ત્રણથી હ ત્રણ વાગે પાછા ના આવીે ગામ માં.
હમ ઘરનું કામ કરે હું જો સિલાઈ મશીન કરી બ્લાઉઝ બેસ સીવા. ને એવું બધું કરતી હતી નિનીંદવા. જાય બરા આપતાળ
એ તો એમ જ હોય ને આપડે તો ધંધડી કરવાનું હોય.
એટલે મને બધું કરવું પડે પાણી હારવું પડે ને અત્યારે તો ડોળું તગડા જેવું પાણી આવે તે.
હ એવું બધી આવે તમારે.
બહુ જ ડોળું પાણી આવે એટલે પાણી હારવું પડે વેડે થી ડંકી.
હમ આરે તો કવામાંથી આવે નીર. પાણી એવું દોરું ક મારે એવું ક ર હોય ને એટલે ન આવે.
ત કેવું છે એમ નહ એમાંથી જોવ ટાઈમ મળે. તો હનસા ઉપર બેઠી એ ને બધું કરી.
હમ અમે ઘડી ખવાર ને દ્વાર જઈએ ને પછી હિ બપોરે ઘેર આવીએ ને ખાઈ પી ને પાછા હ પાલરનું કામ કરવા આવીએ ત્રણ વાગે ને પાંચ વાગે ઘેર આવીને પાછ રસોઈ પાણી કરીયે.
હમ તમે શું વાયું ખેતરમાં
સોયાબીન
બીજું માઇન્ડને એ નથી કરું ક પાસ કેવું ક-
નહી કપાસ તો એવું નહી સોયા બી કે્યા ને એવું બધું કે્યું ને જ
તે ભાગી હશે
નાહી કરની સ આહીયા
છ કં બોણ ભાગ્યયોનત નહી કોતામાં
નઈ વણ કઈ નથી ર વ કર્નાવાલામાં વીખો વીગામાં સોયા બી કે પછી ગવાર કરશે હા એમાં પછી દાડી જાય કોઈ ના કે ના લ હમ વરસાદ ક્યા રેસ પણ નીંદણ કાર દેશ. સફળ જ આવે સારો વરસાદ આવી જાય તોય સારું
એટલે મને ઘરે કા ઘરે કોઈ જાય એવું છે એમાં હમ્મ.
હવે તના ફોર્મ હમ ભરવાના આપા હતા ભરવાના છે
હા સિલાઈ મશીન નું ફોર્મ ભરવાનું જ છે ને એ મારે ભરવાનું જ જે મારે સિલાઈ મશીન ફોર્મ ભરવાનું છે ને તમને બધાને શીખવાડવાનું છે બે કરવાની છે.
શીખવાડાવ પડે ને તને આવડી તો જોતા ને
હા આતે જીભું એ તો કેતી હતી કે હું નહી કરું એ કે તું શીખવાડજે બધા ને મે કહું વાંધો ને મન તો આવડે જ.
હા પછી તો એમ જ હોય ને આવડે એ પછી શીખવાડાય બધીને.
હા એટલે મંધ નસીલે એલે ત આવડી જ તો કોનું એમ તો ઘરનું તો થાય સિલાઈ આવડી કે હોય તો
કોય લાટ એટલું તો કરનું તો એટલું થઈ જાય
એટલે મને જો હું આખોદી માં બે બ્લાઉઝ કાઢ નાખું તો ત્યારે ત્રીજું લઈને બેઠી હતી ને ત આળા સડી ને તો ઉ થઇ ગયી
કે હું સિલાઈ લે બ્લાઉઝ ની
દોઢસો રૂપિયા
હે તો હમને અસ્તર લાવું મને બેહીવી દેશે
અસ્તર હોય અસ્તર કેમ કેમાં પડખે નથી અસ્તર તમે લેતા હોય ને તો વાંધો ના આવે ટીમી જાય ને પાછું એટલે એમ હા હા તે વાંધોની તે દઈ જાય છે હમ પાર્લરમાં તમે કેટલાક દિવસ કયરા તા
પાર્લર માં તો ભેરા તા કઈ ગેળું નથી બેગ દી ગાયશું ને બેગ દિ પછી પછીને જ માનવું ને એવું પૈસા સોફાને એમ વહી જાય
બધી હેર કટિંગ ને મેકઅપ નું નોતું ત્યારે તો તમ નહી હોય જ
નહી તઈ એવુ નથી
એટલેને હેર કટિંગ ને એવું બધું શીખવાડ્યું હતું ભગવતી મેડમેં હમ
તયા હું નથી તયા મ ખેતર માં કામ
હમ ફેશિયલ ને એવું બધું આઈબ્રો અને ભાવતો હોય આમ સેટી જેની હાલો હાલો હાલો